હા, મજામાં તમે કેમ છો?
બસ બસ મજામાં જો હઅ ગરમી છે એના લીધે હેરાન થઈ છે બીજું બધું તો ઠીક છે.
જો ને વરસાદ થવાનું નામ નથી લેતું અને ગરમી ઓછી થવાનું નામ નહી લેતું શું કરવાનું. અને એમાં પણ આ રવિવાર ની લાઈટો કપાય છે.
અમારે દર વખત લાઈટ કપાય છે. આ વખતે નથી કપાઈ બસ આ વખતે સારું છે. ને તો દર વખતે તો અ ગરમીના લીધે લાઈટો કપાઈ જ જાય છે.
જવા દો ને અહિયાં સવાર સવાર માં લાઈટો જતી રે છે, એક દિવસ ઈ જ્યારે હોય કે, રવિવારે આપડે મોડા ઉ ઠીશું, થોડો આરામ કરીશું, પણ એવું કશુંજ થતું નથી.
અને લાઈટો તો લાઈટો કામઈ બીજા બધા બહુ હોય ને રવિવારે એટલે.
હા રવિવારે આપડે આખા અઠવાડિયાનું જે પણ બાકી રહી ગયેલું, અથવા તો વધારાનું કામ હોય તો હોયજ આપડે, પણ હવે શું કરવાનું.
અમુક, અમુક લોકોની લાઈફ આમ બહુ શોર્ટ હોય. કે રવિવારે આ, રવિવાર શું એ લોકોને તો વીકેન્ડ બી મળે, શનિ રવિ આરામ કરવાનું. અને આપડા જેવા લોકોને, આખા વીક ના કામ રવિવારે ભેગા થાય.
એજ તોને રવીવાર તો ક્યાં જ ચાલુ થાય, ને ક્યાં પૂરો થાય છે, ને કઈ જ ખબર નહિ પડતી.
માર તો આ વખતે વેકેશન માં પણ એવું થયું, વેકેશન જ નથી મળ્યું મને કોલેજમાં.
બોલો લો.
પેલા સિસ્ટમ જયારે સ્કૂલમાં હતા ત્યારે હારું હતું, કે ત્રણ મહિના ભણવાનું, પછી થોડું વેકેશ શન, અને વેકેશનમાં વેકેશન જ બીજું કઈજ કામ નહી. આ તો વેકેશન માંયે બીજા કામ આઈને ઉભા રહી જાય એવું થાય.
સાચી વાત છે, હવે લાગે છેને કે સમય વધારે પડતો જલ્દી ચાલવા માડયો છે, અને આપણા જે કામ જે છે ને, એ વધતા જ જાય છે, જેમ જેમ સમય આગળ જાય કામ વધતા જાય. ટાઈમ નથી મળતો.
મોટા, મોટા થઈ ગયાને એજ ગુનો કર્યો એવું થાય.
હા હા ઈએ કે નાના હતા તો એ આપણે ઈ વખતે એનજોય એટલું બધું પણ નહીં કરી શક્યા, કારણ કે, અ ભણવામાં આપડે એ
હમ્મ, હા એ, અન તમે તો નાની ઉંમર થી કામ ચાલુ કરી નાખ્યું હતું, ને એટલે આપડે કોલેજમાં હતા ત્યારે પણ અને બધાની લાઈફમાં કંઈક ને કંઈક સ્ટ્રગલ તો હોયજ એમ.
હા એ તો છે, સાચી વાત છે.
અમુક લોકો ને જોઈને એવું થાય કે આમની શું લાઈફ છે, પણ એમના લાઈફમાં બી કદાચ આપણે ના દેખાત તુ હોય, પણ કંઈક ને કંઈક મુસીબતો હોય જ.
હમ્મ.
કઈ નેગેટિવ ચાલતુ રહે છે જ.
અને એમાંય આ છેને આ સિઝન, મને છેને ઉનાળો સેજ બી નહિ ગમતો. શિયાળો ચાલી જાય, પાણી ચાલી જાય, પણ આ નહિ ગમતો.
બહું ખરાબ હાલત થઈ જાય છે.
હા, કારણ કે એકદમ પરસેવો પરસેવો થઈ જાય છે એમ.
એ જ
તમારો અવાજ ધીમો પડે છે.
મારો અવાજ ધીમો પડે છે તમને? હલો
હા હા હા હા હવે આય, હવે આયો.
આ થોડા નેટવર્ક ઇસ્યુ ના લીધે છે.
હમ્મ બરાબર, અને પેલા કેવું ટાઈમિંગ છે ને હતો, સિઝનનો પટીર્ક્યુલર સિઝનનો ટાઈમિંગ. કે આટલા ટાઈમે વરસાદ પડી જ જતો હતો, આટલા ટાઈમે છે ને ઉનાળો તાપ લાગી જ જતો હતો. પણ હવે તેવું કશું જોવા નહી મળતું એમ.
સાચી વાત છે, શું કરીએ એમ, એવું થાય છે કે ઉનાળા માં એક રજા મલે, સરખી એવી રજા મલે તો ક્યાંક ફરવા જાય પણ આ ઉનાળાનો જે તડકો કો છે એના લીધે બહાર જવાનું બી મન ના થાય ઘરમાં રહેવાનું પણ મન ના થાય અને આખો દિવસ આમ કઈક બેચણની જ લાગ્યા કરે આપણને
હા અને જે ફરવાની જે જગ્યાઓ છે મોટા મોટા શહેરો ત્યાં તો પિસ્તાળીસ સુડતાળીસ ડિગ્રી થઈ જાય છે. મારા મમ્મી નું ખુદનું અ સર્વે નું કામ છે પણ દરરોજ ફરવાનું તો તો અમુક વાર ઉનાળામા એટલું બધું ગરમી લાગે છે ને કે ગરમની બહાર નથી નીકળતા કે ભાઈ નથી કરવું કામ ભલે ઓછા પૈસા આવે પણ આ જે છે ને તડકો નથી સહન થતો એમ
એ તો વાત સાચી છેને, દર વખતે પણ પૈસા ની પાછળ આપડે ભાગ પણ ના જોઈએ ક્યારેક કે આપણા હેલ્થનો લણ જોઈને સાચવી લેવું જોઈએ એમ કેણ કે પાંચ પૈસા કમા જતા પચાસ નું નુકસાન થવાનું છે.
હા એ તો સાચી વાત છે, અને એવું બી નહ કે અ ઓછું થતું જાય છે, વર્ષે ને વર્ષે થોડુ થોડુ તાપમાનમાં વધારો થતો જાય છે, એમ આપડે જ જવાબદાર છે, એવું તો લાગ છે પણ પ્રદુષણને અને તે
હા એ બધું આપડે જ કર્યું છેને, આપડણે વધારે પડતા ગેજેટ યુઝ કરતા થાય એસી છે વાહનો વ્યક્તિ દીઠ વાપ પરતા થાય તો આ બધું આપણા લીધે જ ક્યાંક ને ક્યાંક થાય છેને. સામે આપડે આપડા ઘર બનાવવા માટે એટલે કે ઓર્બનાઈઝેશન કરવા માટે જે પણ ઝાડ છે એ બધું કાપવા માંડ્યા છે. તો આ બધું તો ક્યાંક ને ક્યાંક આપણા લીધે જ આપણેે જ ઉભું કરેલું છે, એમાં કોઈ એ નથી.
એ જને અને જે અમીર થતું જાય છે, એ સાવ અમીર થતું જાય છે. જે ગરીબ થતું જાય છે સાવું ગરીબ થતું જાય છે તો અમીર લોકો તો કેવું પોતાની હા પોતાની સુવિધા શોધી લે છે. કોઈ ના કોઈ રીતે પણ ગરીબ ને બિચારાને ભોગવવાનું થાય એમ અમે લોકો તો પોતાના ઓલ્ટરનેટિવસ કાઢી લે છે કે બહુ ગરમી છે, તો ચલો ભાઈ ઘર માં આ ના ખાઈ દીધું પેલું ના ખાઈ દીધું કે ઘરમાંથી જ ના નીકળ્યા ઘેર બેઠા કામ કર્યુ
હ
પણ ગરીબ લોકોને બહાર એક તો રખડવાનું હોય મતલબ ફરવાનું હોય એવુ
મોંઘવારી તો વધતી જાય છે ને એ માણસને એના પરિવારને અંદર થી જરતું જાય છે કોઈ સામાન્ય વસ્તુની પણ કોઈ છેને. નીડ પણ હોય કોઈને તો પણ એને દસ વિચારવું પડે ભલે ને એના માટે બહુ જરૂરી હોય.
હા એ તો સીધી વસ્તુ છે કારણ કે થાય એવુ કેવું કે પછી બહુ જ હા હા અવાજ આવે છે બહુ જ જરૂરિયાત હેલો
હલો
એક એક મિનિટ હેલો હેલો.
હલો
હેલો